હલો.
હલો કેમ છે. છો મજામાંને.
હા એકદમ મજામાં તમે કેમ છો.
હા હું તો હમણાં મજામાંન છું હમણાં તો હમણાં અમારો કે ખેતી નું કામ ચાલી રહ્યું છે કે આ અરે ત્યાં કેરી કે રહ છે કે હમણાં થોડીક ઓછી આવી છે પણ એમ કેરી આવી તેથી કેરીનો ભાવ પણ સારો છે જેમ કે કોથરી નેવી પહેરા તો ન પ્રમાણ તમારે ત્યાં ખેતીનું પ્રમાણવું.
હા અમારે ત્યાં પણ ખેતીનું પ્રમાણ એવું ખૂબ સારું એવું ચાલી રહ્યું છે કારણ કે તમારા જેમ જ હું ખેતી ખૂબ સારી રીતે કરું છું અને મને પણ ખેતીમાં ઘણો બધો રસ છે અને અમારા જે ગામના લોકો છે તે પણ ખેતીમાં બહુ માને છે. અને ખેતી સારી રીતે કરે છે કારણ કે ખેતી કરવી એ આપણા માટે ખૂબ સમાનજનક છે એટલે કે ખૂબ આપણે વિચારીએ છીએ અને આપણા ગામના ખેડૂતો જના લીધે જ આપણે ઘણાં બધા શહેરોમાં આપણે અનાજગ બચી આવું કોઈપણ પ્રકારના પાક આપણે ટ્રાન્સફર કરીએ છીએ. અને એ લોકોએ પણ આપણું વિચારવું જોઈએ અને સરકારે પણ ખેડૂતોને ઘણી બધી સહાય આપવી જોઈએ અને હમણે તો જે ખેતી કર્યું છ હું કેરીઓની તેમાં પણ મને ઘણો બધો લાભ થાય છે અને હું સીઝન પ્રમાણે ખેતી કરું છું શું તમે હમણા કયા પ્રકારની ખેતી કરો છો.
ભપુ તરબૂજ વગેરે ની ખેતી કરું મરચા વગેરેની ખેતી કરું જેથી અમારે ત્યાં ખેતી ન પ્રમાણ અમે ઘણી બધી સરકારની યોજનાઓ પણ લાભ લઈએ છેએ. તેથી ખેતી સારી થાય છે અને અમને જયારે પણ ખોડ નહી જાય અમે વીમો ઉતારી દઈએ છી અને ખેતી ખ સારી બને છે જેથી સરકારશ્રી કે વીમા કંપનીઓ તે વીમોને પાઠવી આપે છે અને પાક ખુબ જ સાર. થાય છે જેના લીધે અમારે એટલું એટલે ખુબ સારી એવી ઈન્કમ પણ આવે છે અને ખેતી એ ખૂબ સારી છે.
બરાબર કારણ કે ખેતી સારી હોવી જોઈએ અને ખેતીમાં કોઈ પણ નુકસાન થાય તો તમે કીધું કે તો અમે વીમો ઉતારેલો છે તે ખૂબ સારી વાત છે અને હું પણ ખેતીમાં તો એવું બધું માનો જ છું ને હું પણ આ એ બધી સેવાઓનો બદલાભ લેવો જ છું કારણ કે આપણે વીમા કંપની સિલેક્ટ. કપડ એલા યોગ્ય રીતે સિલેક્ટ કરવી જોઈએ કારણ કે વીમા કંપની ઘણા બધા પ્રકારની આવે છે જેથી કરીને આપણે યોગ્ય વીમા કંપની સિલેક્ટ કરવું જોઈએ અને કેટલું આપણે પ્રીમિયમ આપ પ્રીમિયમ આપે છે કેટલું આપણે ભરવું પડે છે એ તે આપણે ધ્યાન રાખવું જોઈએ અને તે પણ એ પણ ડોક્યુમેન્ટ આપે છે તેમાં યોગ્ય વાંચીને આપણે. આપણે સહી કરવી જોઈએ કારણ કે આપણેે યોગ્ય માં છેને સહી ન કરીને આપણે પ્રીમિયમ વધારે ભ પડ્યું પી આપણે જ ભૂલ કહેવાય પછી આપણે એ ડોસ ન માની શકીએ જેથી કરીને આપણે આવ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ અને હું જે ખેતી કરું છું તેમાં તો મને સારું જે નુકસાન થાય તો હ સારું મને પ્રીમિયમ એટલે કે મળી જાય છે રાહટ અને જે ખેતી કરું છું તેમાં પણ મને એટલી બધી ખેતી માટે અમણાં તો મને એટલે કે અનુભવ આવી ગયો છે જેથી કરીને મને નુકસાન તો ખૂબ ઓછું થાય છે પણ તો ખેતી માટે વાતાવરણુશન થાય જ છે શું તમે કોઈ વાર આવી ખેતી કરી છે અને તેના લીધે તમ નુકસાન
હા હું એક વારુ વધુ મરચાની ખોટ બહ ગઈ જે હતી તેમાં અમને ત્રીસ થી ચાલીસ લાખની ખોટ ગઈ હતી કેમકે મરચાની વરણી તમે તો જાણશો કે ખુબ વધુ હોય છે કે પૈસા પણ ખુબ વધારે છે. હોય છે તેથી મરચામાં અમને ખૂબ ખોટ ગઈ હતી તેથી અને પછી પાંચ હરી કરવામાં લાગયા અને જેના લીધે અમે ખુબ ખોટ ગઈ પછી અમે તેને હવે જયારે પણ મરચાને રોપીએીએ જારે વીમો ઉતારીએ છી અમે હવે રો હાઉસમાં મરચાં કરીએીએ જેના લીધે અમને પાક સારો મળે અમે બીજી બધી ખે કરીએ જેમ કે શેરદી કરીએ અમારે ત્યાં કલમ છે અમે સૂટક છોડ પણ વેચીએ છી એટલે અમે જાત જાતની ખેતી નો અનુભવ ખુબ જાળો છે અને અમે એ અમે ફાર્માસી અ દવા દવાઓ પણ બનાવે છે કેમ કે તે સાટવાની ને એવી જેથી ખેતીમાં ખુબ સારું બને છે તેથી ખેતી ખૂબ જ આવે છે.
હા એ તો છે જ કારણ કે ખેતી કરીએ તો આપણે ઘણા બધા પ્રકારની ખેતી કરીએ તો આપણને ઘણા બધા ખેતી માંથી આપણને આવક મળે છે અને એક જ પ્રકારની ખેતી કરીએ તો પછી એમાં નુકસાન થવાનો ભય વધારે રહે છે કારણ કે તમે જાણો છો કે હમણા તો ખેતીમાં નુકસાન થવાનો ભય ખૂબ વધી ગયો છે કારણ કે વાત ના લીધે આપણે જે પણ ખેતી કરીએ છીએ તેને આપણને ખૂબ અસર પડે છે કારણ કે કે હમણાં વાતાવરણ તો ખુબ બદલી રહ્યું છે પ્રદુષણ ના કારણે આપણને વાતાવરણમાં બદલાવનો જે વધારે આપણને જોવા મળે છે જેના કારણે આપણે જે પાક કરીએ છીએ શાકભાજી રોપએી કે આવ કોઈ પણ પ્રકારને આપણે કેરી આંબાવાળ હોય છે તેના પર ખૂબ અસર પડે છે આપણે ગમત એટલું પણ આપણે કૃત્રિમ ખાતરો રાખીએ તો પછી દવાઓ છાંટીએ તેનો પણ અસર કોઈ વખત ઘટી જાય છે અને જેના કારણે વાતાવરણ પણ આપણને એટલું બું નુકસાન કરી દે જેથી કરીણે આપણે જે દવાઓ છાંટવાનો ખર્ચ તે જાય છે અને આપણને એના માટેથી એટલે કે જે આપણે વિચારીએ છીએ કે એમાંથી આપણે કવર કરી નાખશું દવાા સારો ખર્ચ તે પણ હવે મળતો નથી કારણ કે હમણાં તો વાતાવરણ આખું બદલી રહ્યું છે અને વાતાવરણ જેટલું સારું રહેશે તે ખેતી માટે સારું અને ખેતી ખેડૂતો માટે પણ સારું કહેવાય અને એ જ કે ખેડૂતોને આપણે જે આપણે તો ખેડૂતો જ છે અને આપણને સરકારી યોજનાનો જે પણ લાભ આપણને મળવો જોઈએ તે બધાને જ મળવો જ જોઈએ અને સરકારી યોજનાનો લાભ આપણે જે ગામના લોકો છે તેમને પણ કહેવું જોઈએ કે બધા લોકો વાપરે અને સમયસર જે યોજના આવે છે તેમને મળવી જોઈએ કારણ કે અમુક ગામો નથી મળતી અને અમારા ગામમાં પણ અમુક લોકો એવા છે કે સરકારી યોજના આવે છે તો પણ કેહેતા નથી પરંતુ હું તો સોશિયલ મીડિયા કે બધા જ મારફતે ખુબ ઓનલાઈન છું અને મને ખબર પડી જ જશે કે સરકારી યોજના ક ર છે. લાભ આપણને પ્રાપ્ત થશે શ તમે સરકારી જનો કોઈ લાભ મેળવેલો છે.
હા હું એક વાર હા અ જા જાાતની સરકારી યોજના લાભ મેળવી દે છે કેમ કે આ ખેડૂત પણ જા જાાતની યોજનાઓ આવે છે તેથી અમે ખેતીનો લાભ લજ કરીએ છ છેએ જેથી અમારી ખેતી ખૂબ જ સારી થાય છે અને સરકારી યોજનાઓ જેમ કે જેમકે કોઈ પણ દાા દાણા હોય તે નાખવાની તેવાના પેકેટ મળે ખાતર મળે દવાઓનો છટકાર કરવાની મળે સાધન મળે. ટ્રેક્ટર મળે કોઈ નીચી જાતિ વાળીઓને હોય તો તેમને વધારે સહાય મળે જેથી તે પૈસા વધુ કમાઈ શકે અને તેમનું જીવન સારું રહે છે તેથી ખુબ જરૂરી છે. કે તમે સરકારી યોજનાઓનો લાભ લેવો.
હા કારણ કે સરકારી યોજના બધા જે પરિવારો છે પરવાર એટ ગામડાના તે લોકોને આપવું જોઈએ ખેડૂતો માટે કારણ કે ખેડૂતો જ આપણા માટે ખૂબ મહત્વનું અંગ છે અને તે લોકો જ આપણને બધા અનાજો આપણે બીજાને અનાજો કે પછી અન્ય અનેને કોઈ પણ પાક આપણે આપણે એને આપી શકીએ અને આપણને આવી બધી સલાહ આપવી એ ખૂબ જરૂરી છે કારણ કે હમણાં તમે માનો છો કે આવા બધા ખેડૂતોને એટલી બધી સહાય આપવામાં ન આવી સરકાર એટલું બધું એ લોકો માટે વિચારતા નથી કારણ કે એ લોકો એવું નહીં વિચાર કે પછી તમને મળશે ક્યાંથી એમ અનાજ કે પછી જેથી કરીને આપણને એવું જોવા મળે છે કે ટામેટાના ભાવ વધ્યા પછી આ કાંદના ભાવ વધ્યા કે પછી દાણ ચોરી થઈ આવું બધું જે સમસ્યા થઈ જાય છે એમ કારણ કે ખેડૂતોનાથી સહાય ના પ પછી ખેડૂતો ખેતી કરવાને છોડી દે છે કારણ કે પહેલાં તો એટલું બધું ખેતીમાં બધા માનતા હતા અને ખેતી એ સારી થતી હતી પરંતુ હમણા તો ખેડૂતોને એ બધી સારહ ન આપવામાં આવે સરકારી યોજનાનો તે ખેડૂતો એટલે કે જેમ તેમ કરને એ લોકો ખેતી કરતા હોય છે લોન લાવને અંદર પૈસા નાખતા કે એમનું પાક સારું થશે એમને શહેરમાં ભાવ મળશે જે પોતાનું ગુજરશે પોતાના પરિવાર ન ખાવાનું પશે પરંતુ એ લોકોને આ બધી સલાહ ના આપે એટલે પાક નુકસાન થાય તો પણ એ વીમા એવ નહી આપે તો ના ચાલે કારણ કે બિચારા એ લોકો કોઈ કશેથી પૈસા લાગીને એ લોકો ખેતી કરતા હોય છે અને પછી એ લોકોને એટલી જવાબદારી હોય છે કે પાછી આપવાની હોય છે એને એવું બધું કરતા હોય છે જેથી કરીને ખેડૂતોને આવી બધી સહાય આપવી જરૂરી છે અને ખેડૂત ખેતી માટે તો સૌ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સમ પાણી જ છે એમ એટલે પાણીની સુવિધા પણ બધાને મળવી જોઈએ અને નહેરો તેમની પણ સુવિધા આપવી જોઈએ એમ. શું તમારા તમે જે ખેતી કરો છો તેમાં પાણીની સુવિધા મળી રહે છે બરાબર.
હા હું અમારે ત્રણ જાતથી પાણી આવે એક તો બોર, એક તો નેર, એક તો કુવો એટલે અમારે ત્યાં પાણીની સગવડ ખુબ જ સારી છે તેથી ખેતીનો ખેતી ખુબ જ સારી થાય છે જેના લીધે અ ખેતીનું પ્રમાણ ખુબ વધુ વધી ગયું છે પાણીની સગવડ તો હોવી જ જોઈએ નહીં તો અ પાણી-પાણી નહી હશે તો ખેતી પણ સારી નહી થશે અને જેના લીધે આપણે અ ખેતીનો પાક ઓછો થશે. અને તે ખુબ તે ખોટ પણ જઈ શકે છે હું એકવાર અમે ત્યાં આવી બધી સગવડ ન હતી ત્યારે અમને ખોટ ઘણા પ્રમાણમાં ગઈ હતી અને જેના લીધે અમે પસી હવે ત્રણ હજારની સુવિધા કરી દીધી છે. કે પાણીની સુવિધા ખુબ જ સારી છે. તમારે ત્યાં કેવીક છે.
અમારે ત્યાં તો પહેલા પાણીની સુવિધા એટલી બધી નથી મળતી અને મારા જે ખેતી કરું છું ત્યાં તો હું બોર ગરેલો છે તો મન તો મળી રહે છે પરંતુ ગામના બીજા લોકો છે તે લોકો કેવી રીતે કરે એ પહેલા ગામના લોકોને અમે બધું વિચાર્યું કે પછી તમે ક્યાંથી પાણી લાવશો એટલે પછી અમે સરકારને અરજી કરી કે ગામમાં પણ સરપંચને અરજી કરી કે તમે નહેરની સુવિધા આપો અને ઠેર-ઠેર આવું પાણી મોકલો અમ એટલે કે અઠવાડિયા બે-ત્રણ વાર મોકલો જેથી કરીને જે ખેતી કરતા હશે લોકો તેમને પાણીની સુવિધા મળી રહે અને જેમ આવ લાઈનો પર જાય છે પાણી મોટર અને જેથી કરીને આપણને આવી સુવિધા મળવી ખૂબ જરૂરી છે અને હું પણ આ વા તો એ જ કહું કે સરકારે વિચારવું જોઈએ ખેડૂતો માટે અને ખેડૂતોને બધી ગમે તે પ્રકારની સલાહ આપવી જોઈએ અને ખેતી યોગ્ય રીતે થાય તો પછી બધાને અનાજ અને કતોડોનું પાક મળી રહે બધા લોકો મને અને બધા લોકોને જમવાનું પણ ટાઈમ ટુ ટાઈમ મળી રહે એટલે ખેડૂતોને ખુબ મહત્વ આપવું જોઈએ અને માન આપવું જોઈએ સારું હું પણ આ ખેતીમાં હજી જવાનું કામ છું એટલે ખેતી માટે તો આપણે જેટલી વાત કરીએ તેટલી ઓછી છે સારું બીજી વાત તો કોઈ વાર વાતચીત કરીશું.
હા.